હલો. સુ કરો?
કઈ નઈ, બેઠી છું.
બોલો બોલો સુ કરીએ?
અરે કઈને બધું વેકેશન નું વિચારતી તી કઈ ફરવા જવાનું કઈ નઈ કઈ સારી પ્લેસીસ અને બધું જોતી તી હું.
હું પણ એ જ બધું વિચારતી તી.
અરે ઉનાળા આવે ને એટલે દર ઉનાણા નું પ્રોબ્લેમ, કયું વેકેશન કરવા જવાનું.
હમ્મ. બીજું કસું વિચાર
હમ્મ્મ.
ખાવા, પીવાનું ન ફરવાનું.
હ, એજ તો.
એટલે કઈ જગ્યાએ જવાનું?
કઈ નક્કી નહી જઈ તમે કોક કઈ ન તમને નવી નવી પ્લેસ ખબર હોય તો?
પ્લેસ માં તો હ મન તો કઈ ખબર નહીં ક્યાં જવાય.
તું કા છો?
મન તો કઈ ખબર નથી ક્યાં જઉ.
બરાબર છે.
મે હમણાં મારી બધી ફ્રેન્ડ ગઈ તી અહિયા મોગરી કઈ ગામ છે ને ત્યાં.
બરોબર.
એટલે એમને તો કેમ્પમાં લઈ ગયા તા. એટલે તો એતો અઠવાડિયા માંટે.
બીજે તો અત્યારે ક્યાં જવાય, ઉનાળામાં બધા વોટર પાર્ક જાય.
હા એ વાત જો મોસ્ટ ઓફ ધ હું તો અ હું તો રિસન્ટલી પ્લેસ પર બો એમ ઓછી ગઈ છું ને તો, જેમ કે વૃંદાવન ગઈ છું.
હું તો અહિયાં ગુજરાત માં જ ફરી છું અત્યાર હુધી.
અરે હું એ મારા ફ્રેન્ડની છે ને એને ફ્રેન્ડની મમ્મી અને લોકો હતા તો જઈ, ગુજરાતમાં તો હું બહુ ઓછી ફરી છું એકચુલી.
ગુજરાત હું ગુજરાતમાં જ ફરી છું. સુરત, વલચુડ, સુરત, ચોટીલા, રાજકોટ. ભાવનગર. પચ્છી અ મહેસાણા.
બરાબર.
બસ અ થરાજ.
બરોબર.
આ બધી જગ્યાએ જ ગય છે ગુજરાતનું.
બરોબર છે હું એતલ. બહ અલગ અલગ જગ્યાએ પડી છું.
અરે વેકેશનમાં છે ને અયા નજીકમાં જવું ને તો વડોદરા પેલું હતા બી બન.
હા એ એ જઈ આવું મારા.
હું પણ રહી છ હું એક દિવસ ગઈ હતી. મારી બેન જવાની નથી ને બહાર ક આવવા.
બરોબર ના પણ અમે જયારે ગયા હતા ને ત્યારે એટલું બધું સારું નતું પણ અત્યારે. તો બઉુ મસ્ત બનાવી લીધું છે.
હમ ત્રણ વરસ પહેલા ગઈ હતી.
અ સમથિંગ હું પણ એજ ટાઈમે ગઈ હતીી.
ઓ હ મે માં ગઈ હતી ત્રણ વરસ પહેલા મે મહિનામાં. ના ના ના રીલમાં ગય. પ એપ્રિલ ના એન્ડિંગ.
ઓ સારું કેહેવાય તો તો.
એ ગરમી તો હતી જ પણ ત્યાં મજા આવી હતી.
હા રાઈટસ પણ સારી થઈ ગઈ છે અમુક વસ્તુમાં.
હા અને હવે તો બધું એટલું બધું બની ગયું છે અત્યારે સુરતમાં પેલું આવ્યું છે આપડ મહળમાં ના ઘાટલા કુદવાનું.
હા.
એવું મોટું એટલે એકદમ મોટી સાઈઝ. એક મેળા છેટલો મો. મેળા જેટલું આખું એનું બનેલું હોય હવા. બરેલા પલા ગાભલા એવું. એ બધા માટે આપડા જોવા મોટાથી લઈને. આપડા થી મોટા હોય લોકો. બધાથી ત્યાં ગય એવું આવ્યું. હ.
અરે અમદાવાદમાં નવી નવી પ્લેસો સારી છે જેમ કે આઈસ વર્લ્ડ ને બધ.
હા નવ ન ખુલા સ એમના વધને જગ્યા. મારે જઉં છો અમદાવાદ.
હું ગઈ નથી ખાલી મેં રી હું ગય. ભાઈ એવશમાં જવાય એવું છે આઈસ વર્લ્ડબન.
હ વિલ્સમાં તો બહ બુ આવે છે. મારે જવું છે અમદાવાદ લોક લો ગાર્ડન હ મારે લો ગાર્ડન જવું છે અમદાવાદ. ત્યા ખરીદી કરવા.
હમ.
ત્યાં કપડામાં સરસ મળે હ સસ્તા ને
હા નવરાત્રી નું કેટલું મસ્ત. તો મળે છે.
બઉ જ મસ્ત મળે એટલે જ મારે જવું પણ મારે રાજોજ નથી
હમ્મ એ તો છે અને સારું પણ ક્વોલિટી પણ સારી હોય છે એવું નહી કે. આવે છે કવલિટી.
અરે મે છે ને બે અત્યારે તો ત્રણ વરસ થયા એક શર્ટ લીધો હતો કેટલા રૂપિયાને દોઢસો કે અઢીસો રૂપિયા નો લીધો હતો. ત્રણ વર્ષ હું પહેરું છું. પછી વિચારો
ઓ હો સારું છે.
થોડું જોવાનું ને એટલે થોડો કલર આછો થઈ ગયો છે પણ નજી એવો એવો છે કાપડનો.
ઓહ હો સારું કેવાય.
એટલે કપડાં તો સારા ને સસ્તા મળે છે.
હા કોલેજમાંને એમાં પહેરવાનું હોય તો ચાલે.
હ. મારે એટલે જ લેવા છે કોલેજમાં રોજ પહેરાય ને. એવા લેવા છે સસ્તા ને સારા.
છે. અમુક વાર જઉં મારા પપ્પા. પપ્પા લય આપે મને તો
મારા પપ્પા મારી માટે પસંદ કરે કે આલે.
સેમ અહીંયા મારા પપ્પામાં.
મારે પણ પણ ત્યાં જવું છે અ સુરતમાં પણ એવું હોય હ શનિવાર હોયને ત્યારે શનિવારી બજાર ભરાય. તો ત્યા. ઢગલા માંથી તમારે કપડા વીણવાના કેટલા માં મળે ખબર. કેટલામાં મળે
બસો ત્રણસો.
દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ.
ઓહ હો હો શું વાત છે.
હા.
બરાબર છે તો સારું જ છે ને.
પણ તમારે વીણવા પડે મારે ઘર ત્યાં જવું છે આજધી ગઈ નઉરે જોવું છે ત્યાં કેવું હોય છે.
બરાબર હુએ નહી ગઈ હા ક્યારે તમે પહેલી વાર કીધું ત્યારે બધું સાંભળ્યું છે મે તો.
પાણ ઓછી નાઈ ગઈ ત્યાં
હમ્મ હમ્મ હવ રવા દે ને બધું વોડ ને ફોન ના લીધે કઈ જવા તુંઈ નહી ઉ થે
એજ ને. હું કરું હું. કઈ અહ પતે યુદ્ધ તો કઈ શાંતિ થાય બધાને. અહ યુદ્ધ થાય છે શેલીમાં તે નહી ખબર નહીં તો.
ખાલી ખોટા યું પોઇન્ટ કઈ ન કઈ થાય છે અને આપણને પ્રોબ્લેમ પાડે છે.
હા, પ્રોબ્લેમ તો બધાને પડે છે. પણ યુદ્ધ થાય છે એની માટે મને એજ નહી ખબર પડતી.
સેમ યહ ખબર નહીં આ વોર સેના લીધે થયું. શું થયું કેવી રીતે થયું કશું જ ખબર નહીં. ખાલી વારમાં ન્યૂઝમાં કોઈક વાર જોવું છે કે આવું થયું કેું
બસ ચાલુ થઇ ગઈ વોર. કોઈએ કોઈ ની પણ મિસઇલ થોડી ને ચાલુ થઈ ગઈ વોર એવું થોડી હોય.
એકદમ સાચી વાત કીધી એકદમ.
અહ સુવાના આમાં એમાં પણ ટીવી પર બતાય બતાય કરે એટલે બીજાને ટેન્શન વધ વધ થાય.
હા એકદમ સાચી વાત કીધી છે. અને બધાને અને બિચારા જે ઘરે છે એને પ્રોબ્લેમ તો થઈ જ જાય કે એ પેલાથી વિચારશે કે આવું આવું થઈ જશે તો કેવી રીતે શું કરવાનું બધું કરવાનું
એ જ કોને ખબર શું કરે અને કોણ ક્યારે પતાવે આ ગિલ્ટ
આપડી જનરેશન માં બધું જોઈ લીધું આપડે એવું થાય છે આપ
હઅ નોટ બંધી છે. યેભી લોકડાઉન જોયેલી છે.
હા બરાબર છે. હવે આ જ બા કી રહી ગયું તું સિલેન્ડર ને બધું જ જોવાનું. અમુક વાર તો એવું થાય આપડે કઈ જનરેશન માં આઈ ગયા છે એમ થઈ ગયું. છે.
એજ ન જેનજી માં તો આઈ ગયા પણ આપડે આપણામાં લક્ષણ એવા જેનજી જેવા છેજ નહીં.
કેટલી મજા આવે નહીં.
એજ ને.
અને અત્યારે તો એ આઈ ને કેટલું બધું આગળ આગળ વધી ગયું.
એ આઈ તો બાપરે એ આઈ પરથી યાદ આવ્યું મને ઇન્સ્ટાગ્રામ હવે એવી-એવી લીલો આવે છે એ આઈ પરથી બનાલી.
એ વાત તો છે. મને તો એવું લાગે થોડા દિવસ પછી છે ને, આ રોબોટિક જ કામ કરવાના આપણેે માણસ ઘરે બેય જવાના છે.
ના ના રોબોટ બધા કામ તો ના જ કરી શકે.
હા.
ફિર એ આઈ પરથી તો એવી એવી રીલ બનાવે છે. બે એક બાઈક અને એક્ટિવા નો અફેર કરશે. પછી બુલેટને મળીને એક્ટિવા પેલી બાઈકને ધોકો આપશે.
હમ્મ.
એવી એવી કોમેડી કોમેડી રી-રીલ્સ બનાવે છે.
અરે, આ લોકો જવા ના કેવું કેવું કે છે. કેવું કેવું અફવા કે છે બધું કે છે આ લોકો તો.
હ અ.
કેટલાનું બધ આપડે બધી રીતે સાંભળવાનું પણન બીજું કશું નીકળે છે.
હા.. અ.. બધે અફવા બહ ફેલાય છે.
હા. અફવાને લીધે બીજા લોકો બી જાય છે એવું. ચાલે છે.
હ.. હ.. હોજ કો આપણાથી કશું થતુ નહી.
હ
હલો.
હા-હા બોલો.
આપણાથી તો પછી થશે નહી, થવાનું નહિ.
એજ ને કશું નહિ થવાનું આપડથી
અચછા આપડે ખાલી ભણ ભણ ભણ કરવાનું જ.
ભણ જેટલું ભણીશું ને એટલું ઓછું જ છે.
એટ પત જ
એટલું ભણી એટલું ઓછું છે.
હજી તો મારે બેચલર ચાલે, હજી તો માસ્ટર કરવા
હજુ તો, તમારે બહુ વાર છે એમને.
હમ..
હજુ તમારી જનરેશન માં તમે શું-શું જોશો એવું વિચાર કરો હવે.
બ તને ખબર શધી શું જઈશું
હમ..
હ.. હું તમને પછી કોલ કરું મારે બીજે કોલ
હા. સારું બાય-બાય.
હ